હલો
હલો
કેમ છે
મજ્જામાં તમે કેમ છો
અમે પણ મજામાં જો ને બહાર કેવો મસ્ત વરસાદ પડી રહ્યો છે
હા યાર હવામાં એકદમ જોરદાર થઈ ગયો છે લાંબા સમય પછી. રાહતને મળે ને
સાચી વાત છે વર્ષા ઋતુ મારી સૌથી મનપસંદ ઋતુ છે ચારે બાજુ બધું કેટલું લીલુંછમ થઈ ગયું છે.
હા પ્રકૃતિ એકદમ ખીલી ઉઠી છે. પણ આ વરસાદમાં ગરમ ગરમ ભજીયા અને ચા મળી જાય તો મજા પડી જાય ખરું ને
અરે ચોક્કસ મેં તો મમ્મીને કહી પણ દીધું છે હમણાં જ ભજીયા બ સે તારો શું પ્લાન છે.
હું પણ અત્યારે બ્લાક બાલ્કની માં બેસીને વરસાદની મજા લેતા લેતા. ચા પી રહી છું. પણ યાર આ વરસાદમાં બહાર જવાનું બહુ ધૂર થઈ ગયું છે ને
હા એ વાત સાચી જ છે રોડ પર પણ પાણી ભરાઈ જાય છે અને ટ્રાફિક પણ પણ જામી જાય છે બહુ માથાકૂટ થાય છે એટલે જ ઘરમાં બેસીને વર વરસાદની મજા માણવી વધુ મ ગમે છે.
હા એ તો છે જ.
વેકેન્ડમાં વરસાદ લાંબો ચાલે તો આપણે ક્યાક નજીક લોનાવાલા કે લો સ્ટેશન ફરવા જવાનો પ્લાન કરીએ. આ ઋતુમાં ત્યાં બહુ મસ્ત વાતાવરણ હોય છે.
અરે વાહ બહુ મસ્ત આઈડિયા છે, આપણે ચોક્કસ જઈશું હું બીજા મિત્રો સાથે પણ વાત કરી જોઉ.
હા તું વાત કરી લે. ચાલ હવે હું ફોન મોકું છું બહુ ટા થયો છે અને મારે થોડા અંદર લેવાના છે.
હા ચાલો બાય બાય ભજીયા ખાવા હોય તો આવી જજે.
હા હ ચોક્કસ બાયટેક
અરે ઊભી રે ફોન ન મુકતી મને હમણાં જ એક મસ્ત વાત યાદ આવી.
હ બોલને શું થયુ.
તને યાદ છે ગયા વર્ષે ચોમાસામાં આપણે પેલા ધોધ પર ગયા હ તા અને તારો ફોન પાણીમાં પડી ગયો હતો.
અરે બાપરે એ દિવસ હું કેવી રીતે ભૂલી જવું. આખો હતો અને પપ્પા પાસેથી એટલો ધક્કો ખાધો. કોણ હા આપણે ત્યા મલર પાણીની અને ફોટા પાડવાની બહું મજા કરી હતી ને.
હા યાર એટલે જ કહું છું કે આ વખતે જ્યારે આપણે ફરવા જઈએ ત્યારે વોટરપ્રૂફ બેગ અને ફોન માટે કવર પહેલે થી જ ખરીદી લેવું પડશે.
હા, તારી વાત સો ટકા સાચી છે આ વખતે હું કોઈ રિસ્ક લેવા નથી માંગતી અચ્છા રિયા તારા ઘર બાજુ વરસા સાદને લીધે પાવર કટની સમસ્યા થઈ છે કે નહીં?
હજી સુધી તો લાઈટ છે પણ પવન બહુ તેજ ફૂકાઈ રહ્યો છે. એટલે ગમે ત્યારે લાઈટ જઈ શકે છે તમારે ત્યાં ગઈ છે.
હા, અમારે અમારા ત્યાં તો સવાર થી બે વાર લાઈ જઈ આવી વાતાવરણ
પણ આ પાવર કટ અને ઇન્ટરનેટ બંધ થઈ જાય ત્યારે
સાચે જ ઓફિસનું કામ આવા વાતાવરણમાં કરવા, મન જ નથી થતું મન થાય કે બસ ગરમાં ગરમ કોફી પીતા પીતા કોઈ મસ્ત ચોપડી વાંચી અને, અ મૂવી જોઈને ટાઈમ પાાસ કરીએ. હલો હલો. અવાજ નથી આવતો? હા બોલ. હા. આજે તો વરસાદ બી છે. એટલે નેટવર્ક પ્રોબ્લેમ હતો છે.
હા. એકદમ સાચું ચાલ હવે હું મમ્મી ને ભજીયા બનાવવામા મદદ કરો નહીતર લાઈટ જશે. તો અંધારામાં ખાવા પડશે.
હા હા સારું કઈ નહ બનાવી કાઢો તો. પછી વાત કરશું આપડે.
બરાબર.
માટે હું સાંજે ફરી ફોન કરું.
હા હા સારું ચાલો તો બાય.
બાય બાય.
હમ્મ.